તો શું કરો ભાઈ
બસ બેઠા હો તરે
એવું એમ
હમ
અરે મારે પશુપાલન ને ખેતી વિશે વાતચીત કરી હતી એટલે કોલ કર્યો
એવું એમ હમણા અત્યારે તો ગયા ન ખા ખાસ સારું કરીને આવે
એવમ આાલ તર ક સારો કરીને એમ
હમ એટલે ઘાસ અનેને ચારો બંને ગાયને બેસીને નોખીને આવ્યો સમજો હા
જઝે
અમારે છે ચાર એક ભેસ છે બે ગાયક છે અનેક તેનું વાછરડું.
અચ્છા તો એમાં વળતર કેવું રહે પશુપાલનમાં
હા પશુપાલનમાં વળતર રહે પણ તમારે મહેનત કરવી પડે ઘણી મહેનત કરવી પડે ત્યારે વળતર મળે અને એમાં કોઈ એટલું બધું ફાયદો એ લાગતો નથી પણ ચાલ્યું જાય એમ
ખેતી માટે જમીન પણ હોવી જોઈ એને
હા જમીન તો હોવી જ જોઈએ કારણ કે તેમને ઘાસ સારો જે કરવો પડે
અચ્છા તમારે કેટલા વિગા જમીન છે
અમાર વિગાતો નથી અડસો વિગોસે
અડધો વિગો છે એમ તો તમે બીજાની જમીન વાવો છો
અડધો વિગો નહી દોઢસો વિગો
કેટલો મેં અડતો વિગો
અરે મેં દોઢસો વિગો કીધું
તો દોઢસો દોઢસો વિગાય મીન અચ્છા તો તમે જાતે વાવો કે બીજા ને વાવવા આલો
હા મારે ભાગીદાર છે ભાગીદાર નઈ પણ તેમને શું કેહેવાય મને યાદ નથી
હા તે ભાગીદાર જ કેવાતા હશે ભાગે વાવવા આલો એમ
હા ભાગે વાવવા આપીએ જમીન
તો તમારે કેટલા બોર છે
અમારે સાત બોર છે પોતાના જ હમ એક પ્રઇવેટ જેટ છે જી વેગન છે ને
ના બરોબર એટલે તમે એનો મતલબ કે તમે ખેતી અને પશુપાલન થી સારું ઘણું કમવો છો એમ
હમ સારું ઘણું કમાયએ
અરછા એવુ તો હવે શું વાવ્યું છે તમે
અત્યારે તો બધે બસ મગફળી વાવી છે કારણ કે હવે સી જે સીઝન છે તે મગફળીનું છે સમજયા
હા અત્યારના સમય મગફળી તો ખુબ મૂઘી મળે છે ને
હમ ભાવ સારો છે અઢારસો રૂપિયા ઓગણીસો એ ભાવમાં ચાલે છે તેથી મગફળી નું વાવેતર કર્યું છે હમણાં બે ત્રણ દિવસ થઈ ગયા. ચોવીસ નંબર.
અચ્છા અક્ષયની કે બીજી કોઈ કંપનીની.
ના અક્ષય નહી.
તો.
નીરવ.
નીરવ.
હમ.
આજ આ કંપનીનું નામ જ મેં પહેલી વાર સાંભળ્યું છે.
તેના કારણે અમે એટલા પ્રોફિટેબલ નથી. કારણ કે આ કંપની રહી આ બિયારણ ઘણું મો ઘુ આવે છે.
એવુ એમ. શું ભાવ આવે?
તમે એક દોણો વાવો ને. તો તમને પાંચસો એમ ના દાણા મળ એવું છે.
પાંચ છો તો ના મળે. પણ એવો મતલબ એવું એમ.
હમ તો પૈસા એના હેન તારા પર.
અચ્છા તો ત પશુપાલનમાં ખાસું ઘણું કમાતા હસો. તો પશુપાલન કરવું સારું કે નઈ?
જમીન હોય તો કરવું જોઈએ. તમારે કેટલી જમીન છે?
જો અમારે તો ત્રણ વીઘા છે પોતાની.
હમ.
જે અમે ઉતાળવા આવીએ છીએ.
બરાબર. તો તમે કરી શકો પશુપાલનનું એકદમ મસ્ત રીતે.
હા પસ હા એમ તો હું પશુપાલન નો કરું છું દસ ભેંસો છે અને પાંચ ગાયો છે. હમ. તમારે કેટલા લીટર દૂધ થાય સવાર સાંજ નું ભેગું થઈ
ટોટલ છે લગભગ સાઈઠ સિત્તેર લીટર થાય છે.
એવો એમ.
હમ.
ના ના બરોબર અમારે દોઢસો થી બસો લીટર જેટલું થઈ જાય સાંજ સવારનું ભેગું થઈ.
લીટર કે ગ્રામ?
લીટર લીટર અમારે દસ પંદર ભેંસો છે ને ગાય છે એટલે
એવુ એમ. ના અમારે તો એક પેસ જેટલું નીકાળી દે છે
અચ્છા અચ્છા
હા
આ બીજું કોઈ તમે શું ધંધો કરો છો
બસ હાલ હ તો બસ ઘરે બેઠો આવું છું કારણ કે ખુબ જમીન છે કઈ ચિંતા છે જ નહી
અચ્છા ખેતી અને પશુપાલન જ કરો છેો એમ
હા હું એ પણ હું નથી કરતો એ અમુક મજૂર હોય એમને આપી દીધેલું છે
હા
તેને પગાર આપો ને એવું કામ કરે એ રીતે હું બસ બેસુ અનેને જે જમીન હોય તેને ધ્યાન રાખું સમજે
કસ તે જાફરાબાદી બેસ આવે ખબર
હા
તે તે રાહત છે તમારી પાસે તે
હા પણ ઘણી મોંઘી આવે છે
હા હા મેં વાત સાંભળી હતી પણ દૂધે એટલું કાઢે છે ને
હા એ એજ દૂધ કાઢે છે ત
તો તમે કયું ફણ વાપરો
દાણ વાપરીએ નથી પાપડી મકાઈ પાપડી વાપરીએ
એવરમ
હા ભડન બધું મિક્સમાં અમે વાપરીએ તેનાથી વધારે દૂધ કાઢે અને લીલો ખાસચારો ખૂબ જ જરૂરી છે
સાર કઈ નાખો ખાસ સારો કયો નાખો
ખાસ સારું મકાઈ નાખીએ અમે
મકાયમ
હા
તમે બાજરીના પૂળા નાખો છો
હા એ પણ નાખીએ જયારે ચોમાસું હોય વરસાદ વધારે પડતો હોય ત્યારે બસ એ એ નાખી દઈએ. જેથી સાર અમારે વાઢવા ના જવું પડે સમજયા.
અચ્છા બરોબર આમ તો એ પૂળા નાખવાથી ભેસ ઓછું દૂધ કાઢે એવું હોય?
હા એવું થોડું હોય છે કારણ કે જો ભેંસોને લીલું સા સાર આપડે જે નાખીએ ને તો વધારે દૂધ કાઢેને એવું સૂકામાં થોડુંક ઓછું ઘાટે એવું રેહ. અને તેઓ ખાતા પણ નથી. હા, લીલું ઘાસ સારો એમને ખૂબ જરૂરી છે.
અમે અતાર પૂળા બાજરીના પૂળા છે. તે શું ભાવ મળે છે?
અમારે ત્યાં ચાર રૂપ પાંચ રૂપિયે મળી જાય.
એટલે એક પુળાના ત્રીસ રૂપિયા આજુબાજુ એમ.
હા.
એવું એમ. એજ તું ખૂબ મુઘા કહેવાય નઈ?
હા મુઘાજ કેવાય કારણ કે અમારે ત્યાં ર ને બધા બહાર થી જે આવે છે વેપારીઓ. તે વધારે મોંઘા લઈ જાય ત્યાંના કારણે આ મોઘા થઈ ગયા છે. બાકી જો લોકલમાં તો સસ્તા જ મળતા લગભગ પંદર સોલ સત્તર રૂપિયા મળી જાતા. પણ જે બારના આવે છે ને વેપારીઓ, એવો વધારે ભાવ આપે તેના કારણે બીજા પણ વધારે ભાવ કરી દીધો સમજ્યાં.
અચ્છા અચ્છા.
હમ.
મોંઘવારી વધી ગઈ અમે ચાર હજાર પૂળા લાયા તા. પચ્ચી રૂપિયે એને ત્રીસ રૂપિયે ભાવે.
હમ.
અમારા ગામ માંથી લાવ્યા તા. અમારે તો એટલી બધી જમીન નથી એટલે અમારે, હજાર જેવા પૂળા નીકળ્યા હતા.
હમ હા.
તમારે તો લાવવા નહી પડતા હોય ને?
ના અમે એ તો નથી લાગતો અમે વેચી દઈએ.
અચ્છા તમે વેચોજ એમ.
હા.
અ તો તમારે જયારે વેચવાના તો મને કવાનું અમાં લેવાની જરૂર હોય છે.
એવુ.
હમ.
તમારે કેટલા પુળ જોઈએ?
હવે તો નથી જ્યારે આવતી ફેર સિઝનમાં કહેજો અમને
હા વાંધો નઈ એ તમને આપી દઈશું. તમારે જો દોઢસો હે એમાંથી લાખ ઉપર કઈક થાય છે પૂઆ.
તો તમે કેટલા મગફળી કેટલી વાવી છે એલ્ડબે
મગફળી તો બછી બસ દોઢસો વીઘામાં વાવી લીધેલી
એવું એમ કેટલા ભાગીદાર છે થતા.
ભાગીદાર તો જો કેવું છે કે ઉભા રે મને યાદ કરવા ડે ટોટલ કેટલા ભાગીદાર છે કારણ કે ઘણા બધા છે એટલે મને પ્રોપર યાદ નથી હું નોટડાઉન કરીને આ બધું રાખું છું.
ના ના વધો નઈ તો તમે મેનેજ જેવા નઈ બધા તો હશે જ ને સ્ટાફ.
હા છે હા છે સી એ છે મારે.
એવું એમ તો સી એ ની જરૂર પડતી જશે ને?
હા હિસાબ ઘણો બધો હોય તેના કારણે સી એ ની જરૂર પડે કારણ કે મારે ઇન્કમ ટેક્સ પણ ભરવા નો હોય. એના કારણે સી એ ની ખુબ જરૂર છે.
એટલે હું એમ કહું છું કે તમારી પાસે કેટલા ટ્રેક્ટર પોતાના છે?
ને બધું ઘણું બધું ટ્રેક્ટર તો સાત નહી આઠ આઠ ટ્રેક્ટર છે.
હ હ.
બધા હમણાં હમણાં નવા જ લાવ્યા. જે જૂના હતા તે વેચી દીધા. નવા લાવ્યા પણ હરા જે છે ટ્રેક્ટર એ નોર્મલ નથી તે એકદમ અલગ મોટા છે એમ સમજ્યા. હા ફોર વ્હીલ તો બધા હોય છે.
મોઇસ્ટર મોઇસ્ટર.
તો હા મોસ્ટર જેટલાં કાંઈ ઈ ટાઈપ ના હોય છે. જેવું ઘણા પાવરફુલ હોય છે. છે.
એટલે માં મેં તમને એ માટે કોલ કર્યો તો કે મારે પણ પશુપાલનનો વ્યવસાય ખુબ મોટો કરવો છે એટલે તમારી પાહેથી માહિતી લેવી તી
હા મારી પાસેથી માહિતી મળી જાય પણ હું જ નાનો પશુ વ્યવસાય કરું છું. મારા કરતા મોટો વ્યવસાય તમે કરો છો એટલે તમે મને માહિતી આપો.
વાત તો સાચી પણ તમે જે રીતે સી એની એ બધી માહિતી છે તે મારી પાસે નથી એટલે તમને કોલ કર્યો
હા સીએની માહિતી તો હું ના આપી શકું તમને કારણ કે એ બધું પ્રાઈવસી હોય સમજો
એટલે હું એ સી એ નથી માહિતી નથી માંગતો એટલે કે પશુપાલનમાં કોની કોની જરૂર પડે કેટલા લોકોની જરૂર પડે કેવી સારું દૂધ કાળી એ પૂછતાો
અચ્છા હા બરાબર તો તમે એમાં કઈ ભેસ નું નામ કેતા હતા
જાફરાબાદી ભેસ આવે છે ને
હા જાફરાબાદી છે જાફરી હા એને અમે જાફરી જાફરાબાદી કઈએ છીએ
ભેસો જોતીથી જો તમારે દેખરેખમાં હોય તો કેજો મને
હા મલી જૈસે પણ મોગી હશે તમારે લેવી હોય તો લઈ જજો
કે પણ મારે એક નવો વ્યવસાય શરૂ કરવો છે એટલે જોવે છે
બરાબર હમ હમ
તો તમે હોય તો મને કોન્ટેક કરજો તમારા આજુબાજુમાં ક્યાય
હા છે ઘણી છે જેટલી જોતી હોય એટલી મળી જશે
તો મારે દસ દસ અગિયાર ભેસો જોવે છે અને એક ગાયો આવે છે છે ને શંકર ગાય
હમ શંકરગાય
પણ પાંચ જોવે છે
અને કોઈ ગીર ગાય વગેરે જોએ
હા ગીર ગાય હોય તો ગીર ગાય ની પણ જરૂર છે
હમ એ કેટલી જોવે છે
મેં હમણાં જ બે વિગામાં મોટો તબેલો બનાવરાયો છે
હમ
અંદાજે પચીસ લાખ જેટલો ખર્ચો કર્યો છે
ના બરાબર તમારી પાસે દોઢ વિગો જમીન છે ને તમે બે વિગામાં કઈ રીતે તબેલો બનાયો
ના એટલે હું જે જમીન વાવું છું ને જે પોતાની જમીનમાં છે ને પોતાની ત્રણ વિગા જમીન તેમાં બે વિગા તબેલો બનાયો અને જે બીજાની જમીન ને તેમાં મેં ઘાસ ચાર વાય છે.
અચ્છા બરાબર સમજુ
એક વગામ મારું કાર ચ આવેલું છે.
હમ એક એકામાં ઘર છે એટલે તમારી પાસે લગભગ હું. બંગ્લોર છે મોટો અવેરી છે.
હા હા ગાડી પાર્કિંગ કરવા માટેની બધી જગ્યાઓ છે. ખુલ્લું મેં પેલા તમને ત્રણ ચાર વિઘા કહ્યું તું તમને એક જ ક સંભળવાનું નહી હોય તો
એવું ના મને દેઢ વખા જ તમે ત સંભળાય
ના ના ત્રણ ચાર વકા તો તમે મને કોન્ટેક કરજો જો તમારા પાડમાં પસું ગાયું હોય તો
હા કરીશું હવે કોલ કપાઈ જશે એટલે ચાલુ જ રાખો
સારુ તો મુકુ
કેમ મૂકો ચાલુ રાખો
એટલે હવે મારે બી જે માહિતી જોતી હતી એ માહિતી મળી ગઈ
હજુ નજીમ મળલી મને